હેલો હા બોલો બોલો
કેમ છો?
મજામાં.
હમ.
હ
ક્યાં છો?
ધેરે.
જમવામાં હુ છે?
જુંમમા માસે ઢોકરા
મારે હમણાં જમું હો મને લાયગી હે ભૂખ હવે હા મારા બાજરાન રોટ રોટલો
કી ભાજી આજ બો પર સુકી ભાજી હતી
ઈ ન હાલે મારે
કા મેન રુંહીતી જ ખાધી
અને માર અત્યારે જોહે બીજું ગમે
બીજું હું
બાજરા રોટલો અને ટમેટાનું શાક
ઓ તો સુકી ભાજીન હુ કરવાની નાખી દેવાની બોપર ખાધી અતાર ન ભાવે રોટલો કરી દો રોટલો દ સુકી ભાજી ને રોટલો ખાઈ લેવાય હા રોટલી કેટલી પયડી અવે
હા ભલે પયદી
હા બોલો બીજું
કેટલી વાર હૈ
રુહીને આઠ વાગ્યા ને હજી તો વારસે દસ મિનિટ પૂરી થાય પછી
ઓય તો હાલે પછી મારે નાવા જવું આવીને જ નાય પછી ચાલુ નઈ વાંધો નહી
હું આજે કામ હતું કેમને નાર ના આજ પવાર નો દેખાણો નથી
બાટો આવયો ગયોય તો
કોનીએ કીધું?
બાપુ એમ કેતા તા બાટ વાગ્ય
મા-દીકરા અહીં બેઠીઓ તો ને હું ભુંંગરા ભરીન આઈવીન તઈ. નીચે બેઠી ચંપલ હુ કા બે-તઈન જોડી કેમ પઈડા? એન ઘરવારીને, એન છોકરીને, હૂલોને ઈ નતી એટલે હુ? નઈ એ નઈ નઈ હું એક જ હતી આજ. એ નતી
સંજય તો બાટો આવયો ગયો હે કામે ચડી ગયો હે
હ ફર્નિચરના
હા.
આ થેલો મારો ધોવાનો હો ગુવાલ વારો કાયગા
કાલ ન જાઉં તમારે
કાલ જાઉને પણ હું તો બીજો થેલો લઈ જઈ.
હા તો ઈ કાઠી જ ને છે એટલે કા ધોવાય છે. ત્યાં સફેદ સટઈ છે તે દી આમ ધાબા થઈ જાય જા હ નહી.
આમાંથી ગરોળી ગઈ ટી નહી બારી માંથી.
નયવ મહેનત કયરી
તો ઈ કાઢ નાઈખજે કાઈલે.
નયો મને બીક લાગે
ઓલીન ગાડી કાલ લેવા આવાના હૈ
તો ધેરે કોઈ ની હોય તો
એંને કીધું સર્વિસ બર્વિસ કરાવી નાખજે હ.
એમ કહું કે ઘરે કોઈ નઈ હોય તો કોને લેવા આવશે ને દેવાજાહે ને.
ઈ હું દઈ આવી.
હોય તો વાંધો ન‌ઇ.
બીજું કોણ અયાં લેવા આવે.
કઈ આઈશ તમે તો કે હવાર મા જાઉં હે ને.
ઈ નોકરી જાય ને હાયજે આવશે.
આઇન ચલે જા.
હા.
હમ્મ. સરો રસ તો એ કરાવ લઈ ને અયા આપડે હું. કરવીને એ તો કરાવવી લે હા ફેડો.
હા આપડે આપે જ્યાંથી લઈએ તો કરાવી દેવી પડે ને.
હા લ‌ઇ લીધી એને જરૂર હતી આપડે ક્યાં હતી.
મારેને કરાવી દેવી એ સર્વિસ.
હ અમારા આમ વહી જતા લાગે.
હું એલા ભગવાન ના ઘરનો માણો હશે.
હા.
હમ્મ.
હું આવ્યા તો બાપુની ઓફિસે.
કોઈ નોતો હું આજે એકલો જ હતો.
તો હું કામ કર્યો આજ.
આજે મારા બિલ બનાવવાના હતા બિલ બનાવી નાયખાયા કોઈ નહોતું તે.
ઓલો એ નોતો આવ્યો ભેડો.
ભેડો નોતો એ બાપુ ના હોય એટલે એઈ ન આવે.
હા. હોવે તો શ્રાવણ.
આવ ન ધોયત ને.
બે. કેટલો બે આવે. દરરોજ આવે એટલે.
હા એ તો દરોજ હું સાહેબ છે એ થોડો સાહેબ છે.
હમ્મ. બોલો ટીવી પણ નથી કરતો ને અહીંયા ઉભો બોલ બોલ કર આયુષ્યમાન બોલો ટીવી માં ચાલુ છે.
શેનું ઊભી થઈને તું.
હા.
અહીં તો કઈ વરસાદ નથી લાગતો. જુનાગઢ માં આના કરતા તા હારો હારો વરસાદ.
હા.
અહી તો કઈ હે નહી.
હા.
ફરીયામાં જો પાદડા પાંદડા હ.
એઈ મે હવારે જ વાયરુ તું તો નથી એટલા જ ખરે શે હવે.
હ અત્યારે વાર નાખને પાછું.
નારે હવાર ઈ નઈ જોયું પાછું હું મેં હમણાં એ પ્રરમ દી કા કાલે એમ જ કર્યું તું. ખાઈ ને જવાય રૂ પાસુ ઈ નહિ કેટલાક ભાવરવા હ દુનિયા ના ખરે હાવ.
એ જગ્યા ભજન ચાલુ હે.
હમ્મ એ લોકો કોક ક સિખેશે.
હોવે કાઈ મછરિયા ખાઈ ગયા હાવ રૂમમાં.
ન્યાં કેવા નુ મચ્છર રીયુ હું કઈ ની ન્યા ઊભી તી.
હા ત્યાંય તો મન તો ખાઈ ગયાં.
હ. બોલો બીજું.
બસ બીજું કાઈ નઈ હજી તો પાંચ મિનિટ જ થઈ.
બસ પાંચે જ મિનિટ થઈ હજુ, ઓહો! એમાં દેખાય શે?
હા.
પાંચ મિનિટ થઈ દેખાય?
હા દેખાય જ ને તી.
ઓહ! મારે કામ ઓલું ન હોય એટલે નથ દેખાતું. બંધ થઈ ગયો મોબાઈલ.
હ તે આમ કરીન આમ કાને આ આઘે લે એટલે થઈ જાહે ચાલુ હમણાં સ્ક્રીન.
હ દેખાય તો.
હા દેખાય જ ને.
કાઈ નથ દેખાતું મારે તો એમનમ જ છે. કાન ત્યાં કરું ઓકે વરી કપાય જાહે તો કાઈ કરવું નથી. મારે અરે અરે તમારા હવાર ભઈ ગયા તમારે જીરું દેવું તો બતરે કિલો એક. જીરું દેવું તું કિલો એક, લેતા જાત પછી એક દી એક દિવસે આ ઓલું કપડાને પયડા ઈ દેવાના હે. તે દી અમે તે રિક્ષામાં ગયાં તા હા ઉપાડીન કેમ લઈ જાઉં? ના રે ના. મને એ યાદ દેવરાય જો ઈ બાજુ જાવ એટલે આ એકાદું વસ્તુ મોકલી દવ મારે બધુંય હમું કરવું નહીં ને. કયુ હમુ થાહે? આ તમે પાસું ઓલામાં ભર લીધું.
એ પૂછી લેવાય પેલા જીરું જોઈએ હે તો જ મો
એમાં હું પૂસે અવે? કિલા એક જીરામાં તમારે ના રે ના. ભલે ને હોય ત્યાં તમે ન્યા પાંસો રખાવસો ગમે એમ બુકડાને બુકડા તોય નહીં ખૂટે.
ના રે ના મારે તો ક્યાંય દેવું નથી એના કરતાં વેચીને નો નાખું બજારમાં જઈને.
હ.
હમ્મ. ત્યાંથી પછી દિશાનું ઉસાનું ઉપાડી જાય હમ્મ. એના કરતા હોળમાન બાપાન નો દઈ દઉં નીચે.
હનમાન બાપાને.
હા એને પૂછી લે
હમ્મ. ઈ તો હવે ઓલું કરાવા જય શ્રી હારે વાતું કરતી તી. આ ઓલું કસરત કસરત કરઃવા છે કસરત કરવા હમ્મ.
કોઈ હે?
એ વા થુ ખબર નહીં. કે કેમ કેતી તી કે છે અવે જાવશી કે ચાલ શારદભાઈ કે કુજણ કેતી તી. એટલે ચારક વાગે જાવ ને એમ કઈક વાતું કરતી જઈ બને નથી એવું સંભળાતું તું. એ કે તમે ક્યાં ગયા તા ને. એય કઈ જતા નથી એય એમ કરો.
ના ભઈ ના ઘરના ઘંટી જાને ભાળો હઈન દેવા જવાય.
હ.
હા. યા પણ ન આવડેલા હું. હમ.
હું ક એક વાત કરતી હતીને ફૂલાવતી હું હું કરતી.
સારસ ની પેટી તો ખાલી થવા એવી લાગે.
તો એજ વાપરું ને ઉપલે ને તેજ હું વાપરું ઓલી ફેરી. ઓત કર પા બે. કો કઠણ પાણી ને ફીણા જ ન થતા એટલે મેં વાસણ માં રાખીને બાથરૂમમાં રાખવા સમજાણો.
હાથ જોવામાં ક જ નાખાય એકાદ સંડસ કઈ નથી.
બાથરૂમ કવાય. આમાં.
એવું કઈ ના હોય સંડા સંડાસ માંય કેવાય. સંડાાસ કઈ ખરાબ શબ્જ નથી.
એલા રેવા દઓ ને હાવ.
રેવાહું દે. બોલો બીજો હાલ પછી મારે જમવા બેવું હોય.
ના બે હ જાય દસ મિનિટ પૂરી થાય એટલા. તજ ખોટો ફોન કરાઈ ગયો હ. માથું ચડાયું માથું ચડાયું હ ખોટો ફોન કરાઈ ગયો
કોને?
તમને.
કરતી નહી તો કોઈથી
હમ.
હા. હાજીીજ. અમારી ઘડિયા લાઈન ચાર્જિંગમાં હવા ની એમને એમ પડી એટલે હજી ચાર્જંગ માચ પઈ ર.
એ તમને નથી ખબર પડતી એક કાઠિન છેવાય.
રી વા સેઠ પૂગી ગયો પછી યાદ આવ્યું.
તો ફોન તો કરતા હોય ને તો કાઢલે જ બપર.
બઉુ મચ્છર છે અહીં.
તે રૂમમાં જવાનું હોય ને કઈ ખબર ના હોય.
હમ. આતર કોઈ દી ન રખાય હું હાથમાં આવી જાય એટલે કાપી ના. હલો.
હ કાલલે ક્યાં છવાન સર?
કાલ જવું હે ક્યાંક. ક્યાં યાદ તો તો થાણા પીપળી બાજુ જવું વરસાદ ના હોય તો બાકી ક્યાંય ન જવું.
એ કઈ બાજુ હો.
નાાણા પીપળી બહુ આખું હોય તમને ના જોડે મનસલી
ખાણા પીપડી ખળ પીપડી કે વંધંધલી પાસે હા તો કાલે ઓલો આ જીરું લેતા જઈજ એટલે એક પાસે ઓલગ આ સૂટ કેસમાં સૂટ કેસ માં કપડાં હૈ એ દેવાના હૈ.
હમ્મ. હા.
કઈ નહી.
હોય. સિમેન્ટિંગ કોથરીઓ ન હવે શું કરવું હ?
હું કંન્ટાણીશું.
ઓલા ને કી બોલવી લઉ મેંઈએ. સાચું થઈ જીવા બાપા ની શેડી હેદા નિહાણી લઈને
પાસ સીડી અહીંયા જ રેવાની શકાય છે હવે પા ન ક લઈ જાય મકાનનું કામ લે એક હોય તો અહીંયા લઈ જતા હોય કે દિન ભાઈ.
પડીએન કારીગર
એના ચાલુ જ છે મકાન નું કામ?
ગાડી ક્યાં ઢાકી દીધી મારે હાકવી હોય ને સ્કૂટી.
તમારે કઈ હટાણા રોહિણી એમાં તેડવા જા બસ વરસાદ આવ્યા ત હું કહ ક્યાં
મારી ગાડી તો હું ઢાંકીને જ રાખી દઉં એટલે એ
હ બ્રેકમાં કઈ કરાયું છે માર ગાડીમાં?
કાહ.
જીરી કામ મારું તો બ્રેક કામ લાગી જાય એટલે કહું.
એ તો ભીનું સેવે ને એટલે.
છેક હોય હું કને કઈકમું કરાવવું લાગે.
હા, એમજ કારએ વો.
હા. અરે ત્યાં તો કેવો હલો એરપોર્ટ રોડમાં તો ત્યાં નકરો આમ ફરીને વહી જવાય. પાછળ ના રોડવે થી ત્યા માનમાન ગાડી આ લેવી ત્યાંમળ વૈશ માં ન તો ખોઈ દું તો હું જ ગઈ હતી ને તો
હું તો પણ દીવયા ગ જઈ છે.
ના રેના અસી તો એવી રૂહી પાાસ દવીયા તો